હલો
હલો
કેમ છે
હમ મજામાં
બીજું શું કરે
કંઈ નહી વાંચતો હતો
શું વાંચતો હતો
એકાઉન્ટ
અકાઉન્ટમાં શું વાંચતો હતો
અકાઉન્ટમાં પડતર વિશે વાંચતો હતો
સારું બીજું શું કર્યું આખો દિવસ આજે
આજે સવારે ઉઠ્યો નાઈ ધોઈ મંદિરે ગયો ત્યાર બાાદ ત્યાર બાદ વાંચવાનું ચાલુ કર્યું વાંચ્યા પછી જમી લીધું પછી કોચિંગ ગયો કોચિંગ કોચિંગ હું વલસાડમાં જાઉં છું
કેવું ઘર આવે તા
સારું કરાવે
બીજું શું કર્યું
કાંઈ નહી તમે બોલો
કઈ નહી
હમ
આગળ શું કરવાનો વિચાર છે
હું બેન્કિંગ એક્ઝામની તૈયારી કરી રહ્યો છું
એમાં કયા કયા સબ્જેક્ટ આવે
એમાં રિઝનિ મેથ્સ ઇંગ્લિશ અને જીકે
રીઝનિંગ એ એવું સબ્જેક્ટ
રીઝનિંગમાં આપણું મગજ ડેવલોપ થાય એ પ્રમાણે એવા ક્વેશ્ચન પૂછવા માં આવે છે
બરાબર બીજુ શું કર્યું વોચિંગ પછી
કોચિંગ પછી ઘરે આવ્યો મંદિરે ગયો
બરાબર
અને પપ્પાનું કામ હતું તે પૂરું કર્યું
ઓ
તમે શું કર્યું આખો દિવસ
કઈ નહી હું સવારે કોમ્પ્યુટર ક્લાસ જવિ તો ત્યાં ગેલી પછી ત્યાં પ્રેક્ટિસ ને બધું કર્યું પછી ઘ પછી ત્યાંથી કોચિંગ ગઈ જે આંજે ઘરે આવી
હમ તમારું આગળ શું પ્લાન છે
મારું આગળ કઈ ખાસ પ્લેન નથી હજી હજ વિચારતી છું મે
એમ કોમ કરવાનું શું વિચાર્યું
એમ કોમ કરવા તો વિચાર તો છે
હમ બરાબર
જમી લીધું તમે
હા મેં જમી લીધું તમે
હમ સમ રીતના
હમ બરાબર
બીજું ઘરમાં બધા કેવા છે
ઘરમાં બધા સ્વસ્થ છે
મમ્મી પપ્પા કેમ છે
હમ સારા તમારા ત્યા
હમ બધા મજામાં
બરાબર
બીજું શું કરો છો અત્યારે
અત્યારે હું ઘરથી નીચે આવ્યો છું વોકિંગ કરવા
બરાબર કેટલી કલાક તમે વોકિંગ કરો
કલાક નહીં પણ મિનિટ ટચ કરું છું અમુક મિનિટ
હમ તમારું વજન એમ પણ વધારે છે
બરાબર
હલો
બોલો બીજું તમે
હમ કઈ નહી
હજી તો પાંચ મિનિટ જ થઈ છે
હમ તમારે સંડે નું શું પ્લેન છે
કાલે મારા હું વિચારતો છું કે રીઝનિંગ કરું
શું
બેંકિંગની એક્ઝામ નો સબ્જેક્ટ છે રીઝનિંગ તે કમ્પ્લીટ કરવાનો વિચાર છે
સ્કીિલ ડેવલપમેન્ટ કરવા માટે શું કરો છો
એવું તો કઈ વિચાર્યું નથી આજ
મે વિચારવાનું
હમ બરાબર છે એક આગળ વિચારીશ
હમ હ બોલો બીજું કઈ તમે
તમે કાલે શું કરવાનું વિચાર્યું છે આખો દિવસ
મેં ત હાલે કઈ નથી વિચાર્યું કાલ તો આખો દિવસો મેથ કમ્પ્લીટ કરા બીજું તો જોઈએ
હ હ બરાબર
તમારું અત્યારે ટિવાય પટી ગયું ને
હા પતી ગયું છે
કે ગિલે એક્ઝામ
સારી ગઈ હતી એક્ઝામ એટલે રિઝલ્ટ પણ થોડું સારું આ
કેમ
રિઝલ્ટ સારું આવ્યું
બરાબર એટલે તમારો વિગમ તો હવે કમ્પ્લીટ ને
હા
એમાં કયા કયા સબ્જેક્ટ હતા
અકાઉન્ટન્ટ ઓડિટીગ ઇંગ્લિશ ટેટ સ્ટેટસ્ટસ્ટિક
બરાબર તમે શું જેમ આજે
આજે મેં રાઈસ શાક અને રોટી તમે
હું પણ ભજીિયા, રોટી, રાઈસ, શાક, આજ બધું ખાધું
બરાબર.
ગરમી કેટલી વધી ગઈ છે, અત્યારે તો
હમ ગરમીનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે, વરસાદ પડે તો કઈક ઠંડક થાય વાતા વરણમાં.
પણ વરસાદ બી હવારે થાય એટલે આખો દિવસ પછી તાપ લાગે
હમ એતો છે.
બીજું બધું
હમ કાઈ ની ત તમારું શું પ્લાન આગળનો?
મારે તો અત્યારે કઈ પ્લેન નથી વધારે પણ આગળ વિચારીશ અજી
હમ તમારો બીકોમ ટી વાય ચાલતું છે, કે એસ વાય
મારું બીકોમ કમ્પ્લીટ થઈ ગયું છે.
બરા
તમે કોમ્પીટર ક્લાસ જાઓ છો?
ના મેં કોમ્પ્યુટર ક્લાસ બે વર્ષ પહેલે ટ્રિપલ સી અને ટેઈ કમ્પ્લીટ કર્યું હ તું.
બો સરસ વસ્તું કેવાય
ક્યારે કરતા છો?
હા.
બરાબર. શું કરતા છો કોમ્પ્યુટરમાં?
મે તો ત્રિપલ સી અને ટેલી જ કરતી છેસ
બંને સાથે
હમ.
કેટલા મહિનાનો કોર્સ આવે
એમ તો છ મહિનાનો આ વેકેશન પ્રમાણે ત્રણથી ચાર મહિનામાં પૂરું કરી દેહે
બરોબર. તમારું ક્યારે પતશે?
માર તો જુલાઈ એન્ડિંગમાં પૂરું થઈ જશે
ક્યાં જતા છો કરવા તમે?
હું મારી કોલેજમાં જ જાઉં છું.
બરાબર. ફીસ કેટલી છે ત્યાની?
તાની ફી તો છે, હવે એમ ચાર હજાર
ટ્રિપલ સી ના
ત્રિપલ સી હાથે ત્રણ હજાર છે, ટેલીના તે ઓ અ ચાર પાંચસો છે.
બરાબર.
કેમ તમે કરવા માંગો છો પાછું?
ના એક વખત કર્યું ઈનફ છે, મારા માટે
બરાબર.
હમ્મ.
બીજું બોલો કંઈ
કાઈ નહી હવે ફોન મૂક્યા.
કેમ આટલી જલ્દી?
બસ હું જાઉ ઘરે મારો વોકિંગનો સમય પૂર્ણ થયો.
હા ઓકે બાય.
હમ્મ બાય.